હેલો હેલો.
હા હા બસ મજામાં.
હા તો હું બસ ચેક કર હતી કે કોલ લાગે છે કે નહી તો લાગી ગયો તો આપનો ટોપિક છે જલ્દી ઉઠવાના ફાયદા
જલ્દી ઉઠવાના ફાયદાઓ
હા.
આમ તેજ અ જલ્દી ઉઠવાથી આપને બઉ બધા હલો.
હા હા આવ આવે છે આવાજ.
હા હા હા. આ જલ્દી ઉઠવાના તો બઉ ઘણા બધા ફાયદાઓ છે એનું કોઈ નુકસાન નથી. આપણેે જલ્દી ઉઠવાની આદત રાખવી જોઈએ.
હા આ તો સારું છે હસ જલ્દી ઉઠવાથી તો બહુ સારા ફાયદા છે. કોઈ ભી દિવસ સારો જાય છે ત તણાવ ના આવતો.
હ સ્ટ્રેસ નથી રહેતો આજ કલની યુવા પેઢીઓ ઘ. સ્ટ્રેસ લી છે અ પોતાના સ્ટડીઝ માટે પછી જોબ. માટે. તો આપણેે જલ્દી ઊઠશું એક્સરસાઇઝ કરશું કસરત કરશું તો આપને સ્ટ્રેસ પણ ઓછું રહે છે આખો દિવસ આપનો પોઝિટિવ જશે.
હા આતો છે જ.
હ આજકાલના લોકોને પાછી એવું લાગે છે કે પાંચ છ કલાકની ઊંઘ બહુ છે. પણ એવું નથી આપણે આઠ થી નવ કલાક ની ઊગ તો લેવી જ જોઈએ. આપણા શરીર માટે પણ સારું હોય.
હા સારું હોય છે. હા સુધી હા તો જો ને મે જો જેનું ભેટલ હા જાસ્તો હોય છે ને એને તો સવારમાં જલ્દી છૂટું જોઈએ થોડું એક્સરસાઇઝ કરવું જોઈએ થોડું ફરવા જવું જોઈએ.
બરાબર.
હા હા.
ને તમારો શરીર માટે પણ ફાયદો છે. વધુ તાજગી અને ઉર્જા તમને મળે છે સવારમાં વહેલા ઉઠવાથી શરીરને પૂરતો આરામ મળે છે અને આખો દિવસ તાજગી અનુભવાય છે. મારું આરોગ્ય પણ સારું રહે છે. વહેલા ઉઠનાર લોકો સામાન્ય રીતે નિયમિત જીવન જીવતા હોવાથી તેમની પાચન ક્રિયા હૃદયનું શ્વાસ થઈ અને રોગ પ્રતિકારક શક્તિ સારી રહે છે. કસરત માટે પણ તમને સમય મળે છે.
હા વિદ્યાર્થીઓ માટે પણ વેલા ઉઠવુ ખુબ ફાયદાકારક છે. સવારમાં સમયમાં મન શાંત હોય છે જેથી અભ્યાસમાં એકાગ્રતા વધે છે. આની વસ્તુઓ જલ્દી યાદ રહે છે.
હ સાચી વાત છે તમારી.
અચ્છા.
તમારા મનને પણ ફાયદો મળે છે તનાવ ઓછો રહે છે. તમને ધ્યાન અને એકાગ્રતા વધે છે સવારે અભ્યાસ અથવા મહત્વપૂર્ણ કામ કરવાથી વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે.
હે નેચે બટન ચાલુ કર હો છે નહી હાયે.
સકારાત્મક વિચાર આવે છે સૂર્યોદય જોવો અને સવારની શુદ્ધ હવા લેવાથી મન ખુશ રહે છે.
હા વેયલા શું અને હા માનસ સ્વસ્થ સમૃદ બને છે હા.
બરાબર છે.
હમ
વિદ્યાર્થીઓ માટે પણ ઘણા ફાયદા હોય છે તેમની યાદશક્તિ તી સુધરી જાય છે અભ્યાસ વધુ અસરકારક બને છે સવારે તમે જલ્દી ઉઠશો તો વિદ્યાર્થીઓને ટાઈમ મળે છે અભ્યાસ માટે પછી પરીક્ષાની તૈયારી માટે વધારે સમય મળે છે અને તમારું મગજ પણ સવારમાં એકદમ ફ્રેશ રહે છે
હા સવારે ઉઠવી કસરત ના હા હા આ તો છે જ હા ભયલા ઉઠનાર વ્યક્તિ સમયનું મત ત્વ સમજે છે તેવા પોતાના લક્ષ્ય તરફ વધારે ધ્યાન આપી શકે છે અને જીવનમાં સફળતા મેળવી શકે છે
બરાબર
સારુ ચડે તો વેલા ઉઠવાની આદત ખુબ સારી આદત માનવામાં આવે છે
બરાબર છે તમને કામ અને કારકિર્દી માટે પણ ઘણા બધા ફાયદા છે દિવસ નું આયોજન સારી રીતે કરી શકાય છે કામ સમયસર પૂર્ણ થાય છે
હા હા
આખો દિવસ પણ એકદમ પ્રોડક્ટિવિટી સાથે રહે છે તમને એમ લેઝી ફીલ થતું નથી
હા આથી મન પ્રસન્ન રહે છે
હા આજ કલ તો બધા લેટ જ ઉઠે છે પણ ઘણા બધા સક્સેસફુલ લોકોએ આ વાત કીધી છે કે સવારે જલ્દી ઉઠવાની આદત રાખવી જોઈએ
હા સવારે વહેલા ઉઠવીએ તો જીવનમાં નિયમિતતા આવે છે પ્રગતિ બંને માટે આ લાભદાયક છે
હા ને તમારું જીવનશૈલીમાં પણ સુધારો વધે છે નિયમિત તમારું રૂટીન બની જાય છે સમયનો સારો ઉપયોગ થઈ જાય છે પછી મોબાઈલ અને સોશિયલ મીડિયામાં પણ ઓછો સમય બગડશે અને ડિસિપ્લિન વિકસે ડિસિપ્લિન ખૂબ જરૂરી છે
હા જે લોકો સવારે જલ્દી ઉઠે છે તેનો દિવસ તાજગી અને ઉત્સાહ અનુભવતા હોય છે સવારનો સમય શાંતિ તાજગી બને છે
હા અને આજના સમયમાં તો ડિસિપ્લિન ખૂબ મહત્વનું છે તો તમે એક જ ટાઈમ પર ઊંધશો એક જ ટાઈમ પર ઊઠશો તો તમારું ડિસિપ્લિન પણ બની રહેશે તમારો આખો દિવસ પ્રોડક્ટિવ રહેશે
હા હ આપ પણ રાત્રે સમય પર સુઈ જઈએ અને સવારે વહેલા ઉઠીએ જીવમી હા જીવનમાં નિયમિતતા આવે છે
હ બંને માટે લાભદાયક છે
હા
હા બહુ સારા એના ફાયદા છે રાત્રે સુવા પેલા કસરત કરીએ તો સારી ઊંઘ આવે છે હા
સુવા પહેલે તો કસરત નહી કરવી જોઈએ
હા વહેલા સૂવું અને વહેલા ઉઠવું માનસને સ્વસ્થ સમૃદ્ધ અને બુદ્ધિશાલી બનાવે છે
બરાબર અને વહેલાં ઉઠવાના મુખ્ય અને મહત્ત્વ પૂર્ણ ફાયદા એ છે કે, તમારું હેલ્થ સારી રહે છે, તમને વધુ એનર્જી મળે છે. હ, અને તમારું ધ્યાન. તમારું ધ્યાન એકત્ર રહે છે, અને તનાવ પણ ઓછો રહે. જે તમારે અભ્યાસમાં.
હા, હ, જો જો સ્કૂલમાં જતા, હ, જો વિદ્યાર્થીઓ. આ વિચાર કરે છે કે, હા, વેલાવટ બધી શું થાય છે કે, હમ, અભ્યાસ સારું આવે છે, આ બધા આપ રાત્રે. તો જલ્દી પણ જોઈએ તો. હા, અહીંયા દત સારી રહેશે ને, થોડું મન શાંત થાય છે. હવે, બોડીની પણ આરામની જરૂરત છે.
હા.
થોડો શું આપ, પેલા સ્ક્રીન ટાઈમ દૂર રાખીએે. મોબાઈલ ટીવી ફોન હ, જે પણ સોશિયલ મીડિયા છે એ. એક ઘંટા પહેલે દૂર મૂકીએ, તેનાથી બ સારી હોંગા હવે છે.
બરાબર એકદમ.
હા, બાકી તમે તો હા, બાકી તમે તો સવાર જલ્દી મોટા હશે.
હા.
હ, આ તો સારું જ છે.
હા, બધા જ સવારે જલ્દી ઉઠવું જોઈએ, એટલે કોઈ એક બે વાર તમે લેટ. ઠીક, તો કોઈ નો પણ. બને ત્યાં સુધી તો સવારે જલ્દી જ ઉઠવું જોઈએ, તેનાથી તમારી હેલ્થ પણ સારી હોય.
આખો દિવસ થાકો-થાકો જાય છે.
હા, એમ લેઝીનેસ રહે છે, એક શરીરમાં
હા. હા, તો છે જ. હમ. હા.
હા, વહેલા ઉઠવાની આદત આપણને સ્વસ્થ. શિભદ્ર, આત્મવિશ્વાસી અને સફળ બનાવે છે, શરૂઆતમાં થોડો મુશ્કેલ લાગે છે, પરંતુ જો તમે દરરોજ વહેલું છો, તો તમને એની આદત પડી જાય છે.
હા, આદત પડી જાય છે, રાતે જ દશું સવારમાં જ. દવ તો સારું છે, તો એક છે, આદત બની, જ ટાઈમ. ટાઈમ ફિક્સ કરવું જોઈએ.
અને પાછું એ પણ છે, જો તમે સવારે જલ્દી ઉઠશો, તો તમને એમ ઠંડી ઠંડી હવા. શાંત મન અને કુદરત નો આનંદ. લેવામાં, કુદરતનો આનંદ લેવા મળશે ને, જો તમે બાર એક વાગે ઉઠો. કઈ મજા નહીં આવે, તમે સવારે સવારે પાછું એમ, જરેક લેઝી પણ ફીલ થાય છે.
હા, હા, તો પ છે જ.
હા, તો વહેલા ઉઠવાની એક સરળ રીતે છે, કે દરરોજ એક એક જ સમયે સુઈ જવાનું ને, એક જ સમયે. વાનું, રાત્રે મોડા સુધી મોબાઈલ નહીં વાપરવાનું. ને ઓછામાં-ઓછી, સાત-આઠ કલાક ઊંઘ તો લેવાની છે, ને અલાર્મ ઘડિયાળ પથારીથી દૂર રાખવાનો. એટલે અલાર્મ વાગે તો, તમને જરીક બે-ત્રણ સ્ટેપ ચાલીને, અલાર્મ બંધ કરવું પડે, તો તમે. તરત ઉઠી શકો છો ઉડતાની સાથે પાણી પીવું જોઈએ.
હા વરસાદી પાણી હા ગરમ પાણી થોડું ના તો લીબુ પાણી આ તો બઉુ સારું છે. હા અ તમન તો એટલું જ કહીશ કે જલ્દી ઉઠવાનું એ સ્વસ્થ તો સુખી અને સીલ સફલ જીવનની ચાવી છે.
બરાબર છે એકદમ તો વહેલા ઉઠવાના એ ઘણા બધા ફાયદાઓ છે. આપણે આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. કે સવારે જલ્દી ઉઠવાથી આપને કેટલા બધા બેનિફિટ્સ મળે છે.
હા.
અને આપણું જીવન હ આપણું જીવન પણ સારું બને છે.
ચાલો પછી
તો હ તમારી સાથે વાત કરીને ઘણી ઇન્ફોર્મેશન મળી.
હા મને પણ હા મને પણ મજા આવી ચાલ ચલો બાય હા હા હા જય શ્રી કૃષ્ણ.